કેમ? છો બહેન
બસ મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું તો આજે આપણે ઓનલાઈન શોપિંગ વિશે વાતો કરવા માંગતા છીએ.
હા તો તમે મને એના એ ટોપિક વિશે સમજાવી શક શકો છો, મતલબ પરિચય આપી શકો છો?
છે આપી શ શકું છું પરંતુ મને એવું લાગે છે, કે ઓનલાઈન શોપિંગ એ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે, જેમ કે લોકો ઘરે બેઠા ખરીદી કરી શકે છે આથી સમય બચાવી શકે છે, અને પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. અને મારી અનુસાર એવું પણ લાગે છે, કે જાત જાતના એપ્લિકેશનો ઉપર એ કોઈપન કોઈપન જગ્યા એ રઈને પોતાનું શોપિંગ કરી શકે છે, જેમ કે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા વસ્તુઓ ઓર્ડર કરી શકાય છે, આથી બજારમાં જવાની જરૂર પણ રહેતી નથી પરંતુ એક વાત એ છે જો મોબાઈલમાં ઇન્ટરનેટ હો ઇન્ટરનેટ હોય ત્યારે શોપિંગ કરી શકાય છે, પરંતુ જો અમ્મ ઓનલાઈન શોપિંગમાં વિવિધ વસ્તુઓ ઉપલબ ઉપલબ્ધ હોય છે જેમ કે કાપડ ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રોસરી બધું મળી શકે છે. પરંતુ પસંદગી ઉપર તમારુ આધાર હોય છે. જો તમે જે વસ્તુ પસંદ કરીને લેતા છો તે વસ્તુઓ તેમને આ પે છે, અને ઓનલાઈન ખરીદીમાં ઓફર અને ડિસ્કાઉન્ટ પણ મળે છે. થી પૈસા બચી શકે છે, અને ગ્રાહકોને ફાયદો પણ થાય છે, અને જો એ ઓપ એવું પણ માનવામાં આવે છે, કે અહ ઘરે ડિલિવરી મેળવી એ મોટી સુવિધા છે, જેમકે વસ્તુઓ સીધી રીતે ઘરે આવે છે, આથી મહેનત ઓ છી થાય છે, અને પોતાનો સમય કે ખર્ચા બચે છે, અને પોતાનું જીવનશૈલીઓ વધારવામાં મદદરૂપ બને છે. જેમ કે આપણને અહ બહાર બજારમાં જાવા માં ટે જે રિક્ષા ખર્ચ લાગે છે, એ અમારું બચે છે, અને ત્યાર પછી આપણને થકાન ના થાય છે, તે પણ આપનો સારો ફાયદો થાય છે. આથી મને તો ઓનલાઈન શોપિંગ કરવું એ ખૂબ જ ગમે છે, જેથી અહ મને જે જરૂરિયાત હોય તે હું ઓન લાઈન ઓર્ડર કરીને મગાવી શકું છું. તમને ઓનલાઈન શોપિંગ કરવા ગમે છે? તમે મને એના વિશે બતાવો ને કંઈ.
ઓનલાઈન શોપિંગ કરવું એ ખુબ જ સારી વાત છે, અને ઓનલાઈન શોપિંગ દ્વારા આપણને ઘણા બધા ફાયદા થાય છે, અને ઓનલાઈન શોપિંગ કરવું મને ખુબ જ ગમે છે. હું ઓનલાઈન શોપિંગ વિશે તમને વધારે માહિતી આપું. થો આ થો મને લાગે છે કે થોડા વર્ષો પહેલા જયારે આપણને કઈ વસ્તુ ખરીદવાની હોય ત્યારે આપણે બજારમાં જવું પડતું હતું, ગરમી હોય કે વરસાદ, આપણે દુકાન પર જઈને વસ્તુ પસંદ કરવી પડતી હતી, પરંતુ આજે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન ના કારણે બધું જ ખુબ જ સરળ બની ગયું છે. ઓનલાઈન શોપિંગ એટલે ઈન્ટરનેટ દ્વારા વસ્તુઓની વસ્તુઓ ખરીદવી. જ્યારે આપણે ઘરે બેસીને જ મોબાઈલ અથવા કોમ્પ્યુટર નો ઉપયોગ કરીને કઈ ને કઈ જ જોઈને તે વસ્તુ ખરીદી શકીએ છીએ. આજકાલ લોકો વધુમાં વધુ ઓનલાઈન શોપિંગ તરફ વળી પાછા વળી રહ્યા છે. આ માટે આપણે વિવિધ એપ્લિકેશન અને વેબસાઇટ નો ઉપયોગ કરી કરીએ છીએ, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, અને મિંત્રા આ પ્લેટફોર્મ પર લાખો વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. આપણે કપડા, મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ, ગ્રોસરી, બુક, ફર્નિચર, અને ઘણી બધી વસ્તુઓ સરળતાથી મેળવી શકીએ છીએ. જયારે પણ જયારે આપણે
ઓનલાઈન શોપિંગ કરીએ છીએ
ત્યારે પહેલા આપણે વેબસાઇટ અથવા-અથવા એપ ખોલીએ છીએ, પછી આપણે પોતાની જરૂર મુજબ વસ્તુઓ શોધીએ છીએ, પરંતુ પસંદ કર્યા પછી આપણે તેની કિંમત ડિ સ્કાઉન્ટ અને તેની માહિતી વાંચીએ છીએ સૌથી મહત્વની વાત એ છે કે રિવ્યુ અને રેટિંગ અન્ય લોકો ના અનુભવ થી આપ આપણ આપણને ખબર પડે છે કે વસ્તુ સારી છે કે નહી ત્યારબદ આપ આપણે એટ ટુ કાર્ડ અથવા બાય નવ ઉપર ક્લિક કરીએ છીએ પછી આપણું એડ્રેસ નાખીએ છીએ અને પેમેન્ટ કરીએ છીએ પેમેન્ટ માટે પણ ઘણા વિકલ્પો હોય છે જેમ કે યુ પી આઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને કેશ પણ ડિલિવરી ઘણા લોકો હજુ પણ સીઓડી પસંદ કરે છે કારણ કે તેમાં પહેલા જ વસ્તુઓ મળે છે અને પછી પૈસા આપવા ના હોય છે શું તમે મને ઓનલાઈન પેમેન્ટ વિશે થોડી ઘણી વધારે માહિતી તે આપી શકો છો.
હા હું તમને ઓનલાઈન પેમેન્ટ દ્વારા જે ચૂકવણી સરળ રીતે તે બને છે તેની માહિતી આપી શકું છું આ ઓનલાઈન પેમેન્ટથી આપણે ચૂકવણી સરળ બની જાય છે જેમાં ડિસ્કાઉન્ટ પણ મળે છે અમને લોકોને જે તે તેમને ડિજિટલ પેમેન્ટની સુરક્ષા હોય છે અને ઝડપથી ટ્રાન્ઝેક્શન પણ થાય છે પરંતુ મને એવું લાગે છે જે તમે આગાડી કીધા ગ્રાહકોની રિવ્યૂ અને રેટિંગ જોઈ શકીએ છીએ કે આ પ્રોડક્ટ કેટલું સાચું છે અને કેટલું ખરાબ આથી યોગ્ય કરીને આપણે બુ પસંદગી કરવા નિર્ણય લે લેવા મળે છે અને ઓનલાઈન શોપિંગમાં સમય બચી શકે છે પરંતુ થોડા મિનિટમાં ઓડર થઈ જાય જેમાં કે વ્યસ્ત લોકો માટે તે ખૂબ જ ઉપયોગી છે જેમકે મોટા મોટા માણસો પોતાના સમય કાઢીને બજારને બજાર નહીં જઈ શકતા હોય તો તે લોકો માટે તો આ ખૂબ જ ઉપયોગી બને છે પરંતુ મ મને એવું લાગે સવચેત્ર રાખવું એ ખૂબ જ જરૂરી છે ફક્ત વિશ્વાસની વ્યબસાય એટ ખરીદી કરવી જોઈએ જેથી આપણે ચોરાઈ ન જવાનું તેથી બચવું જોઈએ મને તે ઓ લાગે છે કે મોટી વસ્તુઓ આવી જાય તો રીટનની સુવિધા હોય છે પરંતુ આથી ગ્રાહકોને સુરક્ષા મળે છે અને સરળતાથી બદલાવી શકાય છે અને ઓનલાઈન શોપિંગમાં વિવિધ બ્રાન્ડની તુલના કરી શકાય છે જેમ કે અતિ સારો વિકલ્પ પસંદ કરી શકાય છે અને તેની જરૂરિયાતોને પૂર્ણ પણ કરી શકીએ છીએ મને તો એવું લાગે છે મોબાઈલ એપ દ્વારા ખરીદી બધુ સરળ બને છે એક ક્વિકમાં ઓર્ડર થઈ જાય છે અને ઉપયોગ સરળ બને છે તેમની ઓનલાઈન શોપિંગથી નાના વ્યવસાયને પણ ફાયદો થાય છે તેઓ પોતાની વસ્તુ વધુ લોકો સુધી પહોંચાડી શકે છે અને તેમની જીવન માં કોઈ પણણ પ્રકારની મુશ્કેલી તો તેને ઓનલાઈન શોપિંગ દ્વારા કે ઓનલાઈન શોપિંગમાં કામ કરતા માહિતીઓને યાદગાર માહિતી આપી શકે છે તમે મને કહેશો કે કે કયા ક્યા પ્લેટફર્મ પર આપને શોપિંગ કરીે શકીીએછીએ
તમે મને ખુબ જ મને સરસ રીતે ઓનલાઈન શોપિંગના ફાયદાઓ અને એના ડિસ્કાઉન્ટ વગેરે બું જણાવ્યું છે જેના દ્વારા મ પણ ઘણી બધી વાત વધારે પ સમજવા સમજ પડી છે હવે હું તમને કયા કયા પ્લેટફોર્મ પર ઓનલાઈન શોપિંગ કરી શકાય છે એના હું નામ અને એમના વિશે થોડી ઘણી માહિતી આપું ઓનલાઈન શોપિંગ કરવા માટે હાલમાં અત્યારે એમેઝોન ફ્લિપકાર્ટ અને મિંત્રા આ ત્રણ પ્લેટફોર્મનો ઉપયોગ લાખો વધુમાં વધુ કરવામાં આવે છે જેના જેમાં આપણને મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ગ્રોસરી બ ફર્નિચર અને ઘણી બધી વસ્તુ સરળતાથી મેળવી જે પણ આપણને વસ્તુની જરૂર હોય છે, તેને આપણે તે એપ માંથી શોધીને તે વસ્તુને આપણે એડ ટુ કાર્ડ અથવા બાય નાવ કરીને એ વસ્તુને આપણે ઓર્ડર કરી શકીએ છીએ જેના લીધે સમયનો પણ બચત થાય છે, અને તમે આગળ જણાવ્યું તે પ્રમાણે તેમાં આપણને ડિસ્કાઉન્ટ પણ મળે છે, અને લોકોના અનુભવ દ્વારા આપણને ખબર પડે છે કે એ વસ્તુ સારી છે કે ખરાબ છે, વર્તમાન સમયમાં વર્તમાન સમયમાં આપણે ઓનલાઈન શોપિંગના ફાયદા વિશે વાત કરીએ છીએ, તો સૌથી મોટો ફાયદો એ છે કે એ સમય બચાવે છે, આપણે ઘરે બેસીને જ ખરીદી કરી શકીએ છીએ અને બીજો ફાયદો એ છે કે ઘણી વ વિવિધ વસ્તુઓ વસ્તુ એક જ જગ્યાએ મળે છે, અને ત્રીજો ફાયદો એ છે કે ઘણી વાર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ મળે છે, જેનાથી આપણને સસ્તામાં આ વસ્તુઓ ખરીદીએ, ખરીદી શકીએ છીએ. પરંતુ દરેક વસ્તુઓના કેટલાક નુકસાનો પણ હોય છે, ઓનલાઈન શોપિંગમાં કેટલીક ખામીઓ છે જ્યારે આપણને જે વસ્તુ દેખાય છે તે વાસ્તવમાં થોડી અલગ હોય છ, ક્યારેક ડિલવરી સમયમાં સમય લાગી જાય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે ફ્રોડ નો ખતરો જો આપણે અજાણી વેબસાઇટ પરથી ખરીદી કરીએ છીએ તો પૈસા ગુમાવવાનો ભય રહે છે જેનાથી ઓન ખરીદી કરતી વખતે આવી નાની નાની વસ્તુઓને ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કારણ કે જેના દ્વારા આપડા પૈસા ગુમાવવાનો એક ડર રહે છે અને ફ્રોડ થવાનો એક ભય રહે છે આપણને તો શું તમે મને એના વિ થોડી ઘણી વધારે માહિત આપી શકો છો.
ત આપી શ છું પરંતુ મને એ પણ કહેવું છે કે ઓનલાઈન શોપિંગમાં ઓટીપી અને પાસવર્ડ પણ જોડતા હોય છે કોઈ સા તે શેર કરવું નહીં પરંતુ તેમાં એ વ્યક્તિગત માહિતી તે સુરક્ષિત દ રીતે જોઈને ત્યાર પછી શોપિંગ કરો હવે હું અંતમાં એવું જ કહેવા માંગુ જોકે ઓનલાઈન શોપિંગ સરળ ઉપયોગી છે પરંતુ સમજદારીથી તેનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ જગ્યાએ ફસાઈને જ તેને ધ્યાન રાખવું જોઈએ અને બહેન તમે તો મને ખૂબ ખૂબ સારી રીતે સમજણ આપી છે અને તમારું ખૂબ ધન્યવાદ છે.
હા થેન્ક યુ ધન્યવાદ. .
ઓકે.